હલો. હલો.
હલો.
હા શું કરો છો?
કઈ નહી. તમે શું કરો છો?
કઈ ના બસ બેઠો તો. કેવો રહ્યો વરસાદ તમારી બાજુ?
સારો જ છે. તમારે ત્યાં કેવો છે?
બસ અમારે ત્યાં વરસી રહ્યો છે.
અચ્છા અચ્છા અમારે અત્યારે તો નથી પણ પેલા હતો.
હા એ તો છે. તમે બનાસકાંઠા ના છો ને?
હા હું બનાસકાંઠઠાની છું.
તો હતો તમારો વરસાદ તો તો તમારે વરસાદ મતલબ આજ પડ્યો બાકી તો હમણાં તો હતો નહિ એક બેી છાંટો.
હા હમણાં જ પડ્યો પહેલા તો કશો નતો.
હા એ તોય બરાબર.
હા.
બીજું કો. શું સ્ટડી કરો તમે?
હું એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સમાં સ્ટડી કરું છું.
અચ્છા તો બહાર જવાનું વિચાર છે કે પછી ઈન્ડિયામાં જ ભણવાનો વિચાર છે.
ના અમારો ભણવાનો વિચાર ઈન્ડિયામાં જ છે.
થોડું જોરથી બોલોને.
મારો ભણવાનો વિચાર ઈન્ડિયામાં છે ઈન્ડિયા ની બહાર જવાનો નથી.
અચ્છા કેમ એવું કેમ ઈડિયામાં બહાર કેમ નથી જવું બહાર તો અત્યારે મતલબ ઉ જોવું ને તો સોસાયટી સોસાયટી માંથી બધા જતાજ હોય છે.
હા બહાર ન એમ તો ભણવાનું ને બધું સારું છે પણ હું મારા ફેમિલી જોડે જ રહેવા માંગુ છું. છું સો બહાર જવા નથી માગતી.
હા એ બી છે ફેમિલી સાથે રેવા માંગો છો સારી વાત કેવાય. બાકી બહાર કેવું કે તમને ઓપોર્ચ્યુનિટી સારી મળી રહે. કેમ કે પૈસા તો સારા મળે જ છે ડોલર્સમાં મળે. પછી ત્યાંનું વર્ક કલ્ચર સારું છે ત્યાંનું મતલબ એકદમ ચોખ્ખો દેશ કેવાય બહાર ના દેશો હોય બધા ચોખ્ખા દેશો હોય. તમે ગયા હોય ને તો તમને બોલો બોલો.
હા એ બધું સારું છે પણ ત્યાં ફેમિલી ના હોય ઇમોશનલ સપોર્ટ માટે બી કોઈ ના હોય નવી કન્ટ્રીમાં જાઓ તો બધું તમારે સ્ટાર્ટથી ચાલુ કરવું પડે એમાં થોડી ડિફ ડિફિકલ્ટી આવે. સો મારો એવો વિચાર છે કે હું અહીંયા જઈને મારું સ્ટડી કમ્પ્લીટ તો બીજી સિટીમાં જઈ શકું છું બટ ઇન્ડિયાની બહાર બહુ ઓછો વિચાર છે મારો.
એટલે એટલે બીજી સિટી માં તમે જાઓ કે બહારના દેશમાં જાઓ. બીજી સિટી માં બી તમે તમારી ફેમલી ને મળી શકો કે પછી બહારના દેશમાં ભી ખાલી એ છે કે તમે બીજી સિટી માં રેતા હો તો મહિને બે મહિને ત્રણ મહિને ઘરે આ ટો મારી શકો. મને બાર રહેતા હો તો વર્ષે આવો એટલો જ ફરક પડે ને બાકી તો ખુબ ફરક પડે.
એ છે પણ બહારની સિટી કોસ્ટલી બહુ પડી જાય પેરેન્ટ્સ પર ડિપેન્ડન્ટ રહેવું પડે.
અરે બારની સિટી નહી તમે અત્યાર ની કીધું કે હું બાર બારની સિટી માં
બહાર ની કન્ટ્રી બહુ કોસ્ટલી પડી જાય ને મતલબ બહાર જવા માટે
એમાં કેવું હોય કે વિઝા નો ખર્ચો આવતો હોય છે પણ તમે બહાર જાાવ ને એટલે તમને થોડો ટાઈમ લાગી જાય નોકરી ગોતતા પણ જયારે નોકરી મળી જાયને તો સારા એવા તમે અર્ન કરી શકો પૈસા ડેલી ના અને જે તમે લોન લઈને વિઝા કે પછી પ્લેન નો ખર્ચો કર્યો હોય ને એ બધો નીકળવો બહુ આસાની આસાન છે બહાર જયા પછી તો
હા અત્યારે તો સ્ટુડન્ટ વિઝા પર જઈ શકીએ છીએ. તો આઈડિયા સારો છે બટ મેં આનું પર એટલું બધું વિચાર્યું નથી અત્યારે.
એટલે વિચારવું કેમ જરૂર ખબર તમે બેચલર કરો છો ને એઈમાં
હા.
કઈ કોલેજ
હ ગવર્મેન્ટ એન્જિનીિયરીંગ કોલેજ ગાંધીનગર
અચ્છા એટલે ગાંધીનગર માં છો તો તો સારી સિટી છે તમને મજા આવતી હશે.
હા ગાંધીનગરનું નેચર ને બધું એન્વાયરમેન્ટ બધું સારું જ છે સ એમાંરે કોઈ પ્રોબ્લેમ તો નથી જ
હા હવે હું શું કેતો કે તમે જુઓ ગાંધીનગર માં કરો છો રાઈટ હવે તમે માસ્ટર કરશો અહયા તો જોબમાં કેવું ઇન્ડિયામાં કેવું કે માસ્ટર કરો ને તમે આ આઈટી આઈમાં તો કેવું કે માસ્ટર કર્યા પછી તમને કોઈ એટલું બધું સ્પેસિફિક સારો પગાર આપી દે કે એવું કશું છે નહી એમ તમારે લોંગ ટર્મ લોંગ ટર્મમાં માસ્ટર કરીને ફાયદો થાય બટ જો તમે એની જગ્યાએ બહાર જાઓ ને બહારની ડિગ્રી ન વેલ્યુ બી વધારો ત્યાં તમને મતલબ સસ્તી નોકરીમાં લાગો ને તો એ તમે ત્યાં વધારે લાગે તમને એમ પાંચ દસ ડોલર માં ભી લાગે ને તમે તો સારું જ કેવાયમ
હા એ તો છે પણ આમ બેઝિકલી બધું ડિપેન્ડ તો સ્કીિલ ઉપર જ કરાય તમારી સ્કીિલ સારી હશે તો તમને ઇન્ડિયામાં બી જોબ મળશે અને ફોરેનમાં બી મળશે પણ ઇફ તમારી સ્કીિલ જ નહીં હોય તો તમને અહીંયા પણ નથી મળવાની નથી ત્યાં પણ નથી મળવાની. તો
સ્કીલ નું તો કેવું કે સ્કીલ હોય તો બી ઇન્ડિયામાં તો કોમ્પિટિશન એટલું છે ને કે તમારે કઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી હોવ ને તમે તો જ તમને સારી એવી પોઝિશન મળે. મને બહારના દેશમાં કેવું કે બધા જુદી જુદી ફિલ્ડમાં જતા હોય પણ આપડા ઈન્ડિયામાં એવું થઈ ગયું અત્યારે કે આઈટી એઆઈ છે. આમાં જ જવું છે તો જ પૈસો મળશે હવે બધા આવશે તો હવે બધાને તો એટલી તો જોબ બી નથી ઇન્ડિયામાં કે બધાને પ્રોવાઈડ કરી શકીએ એટલે બારના દેશ માં કેવું કે તમે સાઈડમાં બીજી જોબ કરીને મલી જાય તમને
હા એ બી છે તમે પાર્ટ ટાઈમ જોબ ને બધું કરી શકો અને બહાર ના દેશમાં તમે બીજા બી વર્ક કરી શકો. અહીંયા લાઈક પબ્લિક તમને જજ કરવા લાગે અમુક વર્ક વર્ક બેસીસ પર એન્ડ ઓલ બધા પ્રોબ્લેમ થાય ખરી.
હા એજ છે ને કેમ કે બારના દેશમાં કેવું હોય કલ્ચર સારું ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર હોય મતલબ કે છ વાગ્યા તો કંપની કે ફેક્ટરી બંધ હો બંધ કે તમને એસ્ટ્રા ઓવરલોડ ઓવર ટાઈમ બી કરાવે અને તો એના પૈસા બી અલગથી કહી ના આપે અને પાછા એમ કે કે તમે પગાર તો મળે છે તો પણ એવું ના હોય ને બધું અલગ રીતે હોવું જોઈએ મેનેજ થવું જોઈએ.
હા એ તો છે પણ ઈફ તમને સારી કંપની મળી જાય તો ઠીક છે બાકી તો આવા બધા પ્રોબ્લેમ રહેેવાના જ.
હમ એટલે જ સારી કંપનીમાં મળવું મે તમને કીધું ને એજ કે કોમ્પિટશન અત્યારે એટલી કે લોકો અડધા લોકો તો એમને એમ ખાલી ગભરાઈને ફિલ્ડ છોડી દેતા હોય છે.
હા એ બી બઉ છે કે અત્યારે કોમ્પિટિશનને બહુ જ લોકો આ ફિલ્ડમાં જાય છે બધાને એવું છે કે પૈસા આ જ ફિલ્ડમાં છે બીજી કોઈ ફિલ્ડમાં જતા જ નથી સો થવાની જ છે કોમ્પિટિશન અત્યારે એડમિશન માટે બી કેટલા હાઈ રેન્ક થઈ ગયા છે.
હા એ તો છે તમે મતલબ તમે હાલ એઆઈ કરો છો તો કઈ સ્કીલ ઉ પર ફોકસ કર્યું છે અત્યારે?
અત્યારે મેં શીખવાનું વિચારું છું સી એન્ જાવા લેંગ્વેજ પર ફોકસ કરવાનું વિચારું છું પછી ફળધર હું આગળ કરીશ.
હા એ તો એવું જ છે ગમે તે એઆઈ હોય કે આઈટી હોય પેલા તો લેંગ્વેજ થીજ ચાલુ થાય. તમારે
હા
તમે કયા સેમાં છો અત્ય્યારે?
હું હવે થર્ડ સેમમાં આવીશ.
તો એક વસ્તુ હવું તમને કહીશ જે મેં નથી કરી. કે એ શું કર્યું તું કે પાંચમા છઠ્ઠા સેમમાં આવ્યો ને એટલે કોડિંગ ચાલુ કર્યું અને આમ તો મતલબ મે બધું પૂરું કરી દીધું તું સાતમા સેમ પહેલા પણ કેવું કે ટાઈમ મેનેજમેન્ટ કરો થોડો અઘરો. રોજ ના ત્રણ ચાર કલાક ચાલવા અને હોસ્ટેલમાં રહેતો તો ખાવાનું બનાવવાનું ને કપડાં ધોવાનું બધું મેનેજ કરતો. તો તમે એક વસ્તુ કરી શકો કે ત્રીજા સેમથી ચાલુ કરો ને રોજના એક એક કલાક બી કરો ને તો તમારે પાસે પાસે ઇન્નફ ટાઈમ છે. અને પાછું કેવું કે કોડિંગ તો તમારે ચોથા પાંચમા સેમમાં પટી જાય. તો પછી તમે બીજી સ્કીલમાં ફોકસ કરીને સાતમા સેમમાં પ્લેસમેન્ટ રાઉન્ડમાં બેસીને પ્લેસમેન્ટ મેળવી શકો.
હા એ પણ છે અને વધારે ટાઈમ હોય તો મારી પ્રેક્ટિસ સારી થઇ જાય મારું બધું એમ ઇમ્પ્રુવમેન્ટ સારી રીતે થઈ જાય ઇ ટાઈમ ઇનફ હોય તો
હમ અને કેવું કેય તમારું આપડે પ્રોબ્લમ સોલ્વિંગ માઈન્ડસેટ બનાવવું હોય ને તો ડીએસસી ના ક્વેશ્ચન સોલ્વ કરવાના
કેમકે એમાં જુદી જુદી પ્રોબ્લેમો હોય એમનું સોલ્યુશન નીકાળવાનું એટલે આપણું જે પ્રોબ્લેમ સોલ્વિંગ માઈન્ડસેટ કેવું અત્યારે સોશિયલ મીડિયા વાપરીને થોડું વીક થઈ ગયું હોય એટલે તમે એમાં તમે નવા જશો ને એટલે તમને ટાઈમ લાગશે પણ જેમ જેમ મગજ ખુલતું જશે ને તમારું એમ તમે પ્રોબ્લેમ સોલ્વ કરતા જશો
અચ્છા અચ્છા મતલબ એના માટે બી તમારે માઇન્ડને ઇમ્પ્રૂવ કરવું પડશે
હા એ તો કેવું કે તમે અત્યારે આપડું મગજ ચીડચીડયું થઈ ગયું એક પ્રોબ્લેમ આપડે સોલ્યુશન ના લઈ શકીએ ને તો તરત ચે જીપી કરીએ કા તો એઆઈ કરીએ
પણ તમારે કોડિંગ શીખવું હોય ને તો તમારે ફોનમાં કે લેપટોપમાં એક બી હોવું જ ના જોઈએ કે જે્યાંથી તમે હેલ્પ લઈ શકો બધું યુટ્યુબ માંથી હેલ્પ લો કા તો ગૂગલ માંથી હેલ્પ લો ચેજીીપીટી શું વસ્તુ સરળ બનાવી દે અને તમારું મગજ તમારા મતલબ મગજને વિચારવાથી રોકી રાખે
હા એ છે ને તમારું થિંકિંગ બી વધારે કરવું જોઈએ તો જ તમે કોઈ પ્રોબ પર્ટિક્યુલર પ્રોબ્લમનું સોલ્યુશન લઈ શકો
હા એ તો એજ છે હું તો કેવું છે હું તો નોકરી કરી એટલે માર તો અત્યારે મારું સારું એવું નોલેજ છે અને હવે હું નોકરી કરવા મતલબ જે કંપની છે ને મારી જે રમન બાર મોકલે છે યુએસ એ
ઓકે
હા
તો તમારું બહાર જવાનું ફોરેનમાં જવાનું પ્લાન છે એન્ડ ત્યાં જ સેટલ થવાનું છે
સેટલમાં તો કેવું કે ત્યાં જો હાલ તો જઈશ પણ પછી છ મહિના એક વર્ષ પછી એક્સપિરિયન્સ મળી જશે ને મને બારની કન્ટ્રીનો તો પછી હું અહંયા જ પાછો આવવાનો છું
હા પણ તમે હમણાં કીધું એમ પાછી તમને અહીંયા નોકરીમાં પ્રોબ પ્રોબ્લેમ નહીં થાય લાઈક કંપનીઝ એન્ડ ઓલન બહારની કંપનીમાં સેટ થયા પછી પછી તો તમને અહીંયા પ્રોબ્લેમ થવાના જ છે
એ તો હવે બધી વાતો થઈ રાખશે ચલો મારે એક ફોન આવે છે હું પછી કરરું
ઓકે
હ